નમસ્કાર.
નમસ્કાર નમસ્કાર.
બોલો બોલો સર કેમ
બસ મજામાં એકદમ તમે કહો.
બસ રેડી સાહેબ તમારી દયા અમે તમારા ત્યાં જોબ કરીએ છીએ તો ઘર ઘર જાય છે, કોને.
બસ રેડી રેડી તમારે કેવું છેેકો.
આપણે કરના બધા.
બસ ઘરના મજામાં જ છે, શું કામમાં હતું કહ કામકાજમાં.
બસ ખરી એમ જ કોલ કરેલો ખાલી તમને યાદ કરે ઘણા દિવસે.
અચ્છા અચ્છા એવું હતું એ મેં કધ કઈ જોબિટેડ કઈ કામકાજ હતું કે શું.
ના ના ના એવું કઈ નહી.
હમ હમ બરાબર બોલો બોલો. નિસર્ગ ને બધા ભણવાનું બધું ચાલુ છે.
બરાબર કયું ભણે છે.
એ ત્રીજું ભણે છે.
ત્રીજું
હમ ગામડે પણમાં મોકલ્યો છે, હમણાં.
હા પેલી પરીક્ષા કેમ હોય છે, ને.
હા નવોદય ની પરીક્ષા માટે મોકલે છે.
બરાબર ત્યાં પછી ટ્યુશન વ્યુશન કરાવો છો કે એમ નેમ
ના હાલ તો કઈ ટુશન કે એવું કશું છે નહી પણ ચોથા ધોરણ માંથી મુકવાનો વિચાર છે ટ્યુશન ક્લાસીસ
બરાબરને પુસ્તકો લઈએ બધા નવો દયના
હા એ થોડાક અ પેલા સુરેશ કુમાર છે ને એમને મો આપ્યા હતા
બરાબર
હમ તો એમાં અભ્યાસ ચાલુ છે?
અલા બસ એમની જોડે છે તમાર ઘેર નથી પડયા ને પાછું
ના ના ત્યોં છે ત્યોં છે
હા રિપોર્ટિંગ લો છો ને કે ભાઈ કેટલું એમાંથી શું કર્યું
હા એ થોડું થોડું એન મમ્મીને કહ્યું છે કે તારે રોજ સવારે કોલ આપવાનો કલાક
હમ
અને કલાક માં જે થાય એ કરવરાવ રાઉ અને એને ન ફાવે એ મને કેવું એમ કે અમે શું સવારે જોબ પર જઈએ ને તમારી
હા હા.
એટલે અમને ખ્યાલ હો તો રેતો નહી એમ.
બરાબર.
હમ્મ હમ્મ.
અને રિપોર્ટંગ લેવાનું કે ભાઈ કેટલું થયું શું થયું
હા રિપોર્ટિંગ લઈએ તો આપણને ખ્યાલ રે અને એને પણ મજા આવે ભણવાની એ રીતનું છે.
એનો ફોર્સ ની કરવાનો પ થોડુંક રમવાનો સમય આપવાનો બધું એમ પછી એકલું હાને એવલું ભણવાનું પછી એટલું જ હોય કલાક બે કલાક એ કર કલાક સવારે હા બરાબર ના ગામડાનું શિક્ષણ સારું છે
હા આ સારું છે એ તો કે અહિયાયા બઉ ભારે ભણવાનું થોડું ઘણું આવે તો ત્રીજું આવયું ભારે તો આવે જ ને
ના ભારે પડે છે.
હા ભારે પડે છે કારણ કે બીજા સુધી તો બધા શબ્દ બધું સામાન્ય જ હતું એ તો અહી થી શું કે આપણે જોડે રહીને કેપેબલ થઈ ગયો હતો.
બરાબર
કીધું એટલો તો તને કીધું એમ કે તને એટલો ભણાઈ ને કેપેબલ કર્યો કે તને હારડ ના પડે
હા સાચી વાત છે. નહી દર શું પછી તકલીફ પડી જાય ના સાચું સારું સારું
તમે પણ તમારા બાળકોને થોડું ધ્યાન આપજો જેથી શું છે
એ પણ ચાલુ જ છે પણ અહી એસી
હા બસ ભણાવજો અને અહિયાં ચોપડા પડ્યા છે કોઈ હાલ અ હવે એને કામમાં આવે એવા જ છે.
અરે માણસ તકલીફ વિશ્વની પડે છે. એ બધું તોડી નાખે હે
ઉકેલ કરી અને સામાન્ય રીતે
ઓકે ઓકે નથી આલ્યું સમજણ આવે કે મારું છે ને મારે ના તોડાય
હમ
તારે મેળ આવે એવો છે તરત લઈ જ લે મને એ આપ્યું હતું બસ એ લઈ દસ મિનિટને આ આપયુ પેને નવું જૂનું ગમે આપે પછી એવુ આપયુ તું એ પડ તું કરે તુંું એને મુું ના ભણવા દુ એમ હું તણ કે નહી જ ભું એવું અત્યાર સુથી કે તને હું નહી ભવા દુ કે હવે એટલે નઈ ચતાું ક હઈ જ હોય ત્યારે મેળવા
હમ હમ બરાબ
એવ પ આપણે સેટિંગ ના હોય એમ જોને આપણે જાગતા હોય
હ એવસ
આપડે કેર હોય એમ બીજું કઈ નઈ
હમ હમ
પેલી સ્ટીકર વાળી ચોપડી તમે નથી આપી
હા હા
એ બાકી જ છે એ હોય ત્યારે અમાર તો કઢાય નનેને નગપ લઈ લે તો સ્ટીકર બધા રોજ માગે પાછું
આ એ વાતી સાચી
હા
બરાબર છે બીજું કો હ શું આવ અમને પેમેન્ટમાં કેવું ર રહેશે આવે છે કે નથી આવતું
પેમેન્ટમાં એક પ્રોસેસમાં છે હજાર રૂપિયા હવે આવ્યું નહીં આજકાલ મળઈ જશે આ બેાર મહેનત કરો હવે મેસેજો એવા પડ્યા કે બે બંધ થઈ જશે નહીં મહેનત કરો
હા એવું મારે મેસેજ તો આવ્યો હતો
કા તો પૈસા નો ટાર્ગેટ હોય કે ર બધું ખેંચીલું છે. એટલે અવાજ એટલે
હમ હમ બરાબર અને બધા એટલે આમાં શું છે. કે બીજા લોકોને એવું લાગે કે હવે પૈસા આવતા બંધ થઈ ગયા એટલે લોકો મહેનત કરવાનું બંધ કર દે
એ થ કશો આ બે દિવસ મહેનત કરો છો પૈસા આવે અને આપણે કેવું ભરેલા છે તો આપણે ચિંતા કરવાની
હા એ સાચી વાત છે. ના ના આપડણે જે બના એ કરવાનું આ તો હું અ આટલા દિવસ સુ નતો
બ હું એ નતો આજેથી ફ્રીથી હ હવે
હમણાં જુવઓ ને અમે હમ
બોલો બોલો
બસ હમણાં ઉદય ગણી એ પાડી
એમ
ઉદય ખૂબ ઉદય હતી એક જગ્યાએ
હમ હા
અને હાર્દિક ભાઈ નો કોલ આવ્યો હતો આમ તો જનરલી અમે જતા નથી કે અમે આ ટાઈપના કામમાં
હમ હમ
બરાબર કીધું ભાઈ ફ્રી નહિ એક મહિના સુધી મહિનોય થાય દોઢ મહિનોય થાય પણ કે જોઈ તો લો વાર હવે એમને ના પડાય એવી હતી નહી એમ ફ કર્યું તું ને એટલા માટે ના નથી પડાવી
હા હા
હળો જોયેલું થાય એવું હોય તો કરી આપું મને કે વધારે કામ નથી બઉુ ખાલી ખોલવાનું જ છે. એમ એવું ખોલતા દ્વાર જેટલી દસ મિનિટ જેવું થશે એમ
હમ હ
એટલે મેં ગયા જોયું મે વાંધો નહ કેવુંઈ બહાર તો દેખાતી નથી બિલકુલ
બરાબર
પણ પાછોની જે બાર એમ એમ સીટ આવે ને એ આખે આખી કોરી ખાધી
હા હા
પોલી પોલી પણ મને તોય નીકળતું તો નતું જ જેટલું ફીટ હતું
બરાબર
મન કે ઈસ્ક્રું એટલે? હા ઈસ્ક્રુ ફિટ એટલા કરેલાં હતાં એમ લાકડું તો જે સામાન્ય હતું એ જ હતું પ્લાયવુડ જ હતું એમ.
બરાબર.
એટલે પછી અમે ખોલ્યું ને પછી ફટાફટ તોડ્યુંને તોડીને હરખું કરી ઊધઇ બધી ભેગી કરીને પેક કરીને એવું બધું થયું અમે કીધું અમે નહીં જતા એનું કારણ શું કે લોકો પૈસા આપતા નહીં.
અવે મહેનત બે બે ત્રણ કલાક કામ કરીએ ને દાબી દાબીને પસી કે કેટલા હો રૂપિયા બસુ કે આટલાન આટલા હોતા હશે? એવું કઈને ઊભા રે.
સાચી વાત છે.
મેં કીધું કેટલા એકે લેવાનાં હ મેં હજાર રૂપિયા.
બરાબર.
તો પસી મન કે યાર એટલાં બધાં? મને કે કોક હાર્દિકભઈની તો સર મારી ના રાખો કઈ હે હાર્દિકભઈની તો વેલ્યુ રાખો. હા વાંધો નહીં કીધું આઠસો રૂપિયા આપો.
બરાબર.
પણ સતા ફટાક દઈને બે નોટો પાંચસોની પકડાઈ દીધી કે લો રાખો. મેં કીધું ઊભા રો પાસા આપે ના ના ચાલશે રાખો બોલો ઓછા નહીં પડતાને પાછો કે.
હા હા.
એવું કે ના ના બરાબર અમે અમાર મહેનતનું જે થતું હતું એ લઈ લીધું અમાર વધારે નઈ જોતાં.
હા, સાચી વાત છે.
હમ્મ એટલે મૂલ વ્યક્તિ સારો હતો વોણયો હતો એટલે હું આ આપે તો ખરી જ.
હ.
એમ મહેનત કરીને આપણે બે કલાકમાં તો દોઢ કલાક જ મહેનત કરી. કલાકમાં એને બધું કમ્પ્લીટ કરીને આલ્યું એમ જીરો જીરો. વાવા ઝુડવાથી લઈને પૂરું. રોજ તો કોઈ આવું કંઈ આવતું નહીં આ મન આની જેમ જ એટલો ફાયદો કેયો આજે આ પેમેન્ટ આવેને આનું. એવી રીતે ફાયદો થયો એમ.
અ હ.
હમ્મ.
હ ભગવાનની કૃપા એટલી.
હા બસ, ભગવાનની કૃપા. બીજું કેવું છે કો?
બસ રેડી છે એકદમ.
કૃપા તો છે પણ મારું હાટું બધું એડજસ્ટમેન્ટની વાતો હે બધી. ત્રણ લાખ જો ચેવી બધી છે ત્રણ લાખના જુદ એ ફરવાના બાકી છે.
આમાં શું થયું લોનનું? કેટલા હે?
એ મુસ્ટફ પતી ગયું છે હવે દસ્તાવેજ માટે આજે મેં ફાઇલ આપી હે. બીજા વકીલને. કારણ કે આ વકીલે મને સડસઠ હજાર કીધાં ને પેલાં વકીલે એકસઠ હજાર કીધાં.
બરાબર.
પ્રજાપતિએ સડસઠ કીધાં.
હમ્મ હમ્મ.
પેલે એકસઠ કીધાં એટલે છ હજારનો ડિફરન્ટ રેતો હતો. એ મોમેડિયન છે. આ અલ્પેશ અલ્પેશ પટેલ ખરું ને હા લોન વાળો લોન વાળો
હા હા
એને કીધું કે અહીં મેં કરાઈ કેટલી ફાાઈલ હું ત્યાં જ આપું છું એવું કીધું આપી દે કે વાંધો નહી થઈ જતું હતું આપડ તો શું હતું એટલે એ રીતનું પ્રોસેસિંગમાં છે મુલ હવે બે ચ્યાકા જ બનશે
હમ પછી
બે બે ચેક બનશે એક જયેશભેન નામનું અને બીજું મેં માર થર્ડ પાર્ટી એકઉ એકાઉન્ટ ની જરૂર પડે થર્ડ પાર્ટી માં તમારું ના ચાલે હવે એમાં સારું બીજા તો કેનું હલવું હવે વિશ્વાસ માણસ નું હલવું પડે અમે અમારા આમાં પેલા બીજી બેંકોમાં કેવું છે કે તમારા ખાતામાં પેમેન્ટ આવે બાકીનુંું અગિયાર લાખ નો દસ્તાવેજ કર્યો તો અગિયાર લાખ રૂપિયા એમ જાય
હા
અને બાકીનું પેમેન્ટ તમારામાં આવે હવે આમ સિસ્ટમ કેવી છે કે થર્ડ પાર્ટી પેમેન્ટ જાય થર્ડ પાર્ટી એટલે તમારા સિવાય સેલર અને તમારા સિવાય બીજા ગમે તેનું ચાલે
તમારું ના ચાલે
મારું ય ના ચાલે
કેમ
નામ આવી જાય ને વિઠ્ઠલ ભાઈ ચેડે
અચ્છા
હા એ એટલે એ કુટુંબ ના મતલબ હે એટલે પછી એમનામ જ નાખવાનું હતું એમને ફોન કર્યો પછી મે સાગર ને કોલ આઈલો સાગરે ફટાકકી દેન ડોક્યુમેન્ટ નાખી દીધા તે જગદીશ કુમાર એ તો ચા બધું કરટલા કરી ર યાર હા સમજણ પડી કે ના પડી મેં સાગર હા એટલે મેં એમને સીધો ફોન કર્યો એમ જોડે એ વિસ વિસનગર હતો ને તો કે બધું પડ્યું કે બોલો શું જોઈએ કહો ખાલી ફટ દઈ નાખીધું કે ચેક જોુવે ચેક ને આધાર કાર્ડ પાન
પેલા ડોક્યુમેન્ટમાં ઓછું
તમારે જેમ સાગર એક્ટિવ અમે થાય હોજ હાલસી કાલ આાલસી એ હેડી જાય એમ હા નિષ્ઠાનું નહ પડ્યું તોય ચાર ન
હવે મારે ટાઈમ છે નઈને ઓનલાઈન ચેક કરવા જવાનું છે એ તો ઓનલાઈન એક વખત ફોર્મ ભરાયયું
શું ચેક કરવાનું ચો જવાનું ચેક કરવાનું
એ હજુ ફોટો કોક અપલોડ કરવાની બાકી હે ને એવું બધું કોક હે
હા
ય થા ઈ નહી થાતું નહી થું વેર
એમાં એની એરર આઈ
ઈ ફોટો કે અપલોડ નહી થયો એવો મેસેજ આવયો હતો માર માં નિષ્ઠાનો
હા
એટલે પછી મુું કોઈ જોય નહીં કરાવ્યું નહીં
અહીં એટલે
હે
મારે ભે કે તલાટી ના તઓ
એટલે પેલા એવી વાત હતી પછી જગદીશ કુમારે કોલ આલ્યો કે કોઈક એરર આવે હે એટલે કે હાલ થતું નહીિ હાર રડો ને હું કરીશ હવે દસ્તાવેજ થાય બસ વાત કીધ
હાલમો ધોડવું કે કોમ કરવું શું કરવું એવું થાય
હમ મને પલું કાગળ મૂકજે નિષ્ઠાનું હું ચેક કરીશ હેડો
હાવ વાંધો નઈ અમાં એવું થાય કેારું હવે કોમ બઉુ થતું નહીિ દોડવાનું થાય મારે ને પપ્પા એકલાર શું કરે હવે કશું કોમ વગર
હમ હમ
હું જઉું તન ચાર ચાર વાગે જાય તો વળી આવા જવા ન હતું છો વાગે બંધ કર બે કલાકમાં શું કોમ થઈ જાય અહીંયા
હમ ના
આઠ વાગ્યા સુધી અહીંયા જાય વડી પાસે પાછું સિલપાડી નીં પેલા કાન જવાનું હતું પૈસા લેવા ઈ કે અવે કાલ આવજો
સમજણ પડી એટલે એને હોમેથીજ ફોન આયો મને કે અત્યારે ના આવતા નીકળ્યા તા અવે માલ લઈને બધું વસ્તુ લઈને એ ખાલી ઘડિયાળ નો ઘડિયાળ નો હોલ પાડવાનો છે